હ. હેલો અવાજ આવે છે.
આવે છે જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ કેમ છો.
આ મજામાં તમે કેમ છો.
હું પણ મજામાં છું શું કરતા હતા જમી લીધું.
હા જમી લીધું. તમે જમી લીધું.
હા અમે પણ જમી લીધું આજ રાજસ્થાન ના ગુજરાતમાં છો પણ આજ રાજસ્થાન. નુ પ્રસિદ્ધ ખાનું દાલબટી અને છુરમો બનાયો હતો.
હા હા સારું સારું. એટલે બધું ફેમસ છે દાલ બાટી ને અને છૂરમો.
હા જેવી રીતે આપણા રાજ્ય ગુજરાતમાં. તેપલા જલેબી અને ઊંધિયુ પ્રસિદ્ધ છે ને એવી રીતે રાજસ્થાનમાં. પણ દાલબાટી અને ચુરમો બહુ પ્રસિદ્ધ છે.
બધું નામ સુન્યું હો દાલ બાડી ચુરમાને શું હવે. નામ બી બહુ છે રાજસ્થાનની બીચ કેવાય છે.
હા બહ સરસ ડીશ છે.
વરસાદ આવે છે.
હા વરસાદ ચાલુ છે.
હા વરસાદમાં તો બધા વૃક્ષ અને. પેડ પૌધા કેટલા બધા હરાભરા થઈ જાય છે ને.
હા વ્રક્ષ એટલે જેટલા વ્રક્ષ હોય છે ની. એટલે ઉષ્મા વરસાદ સારું થાય છે.
સાચી વાત અને પ્રગતિમાં.
અને વૃક્ષ તો જીવન નો આધાર કઈ છે હ.
સાચી એને પ્રકૃતિ માનવ નો અમૂલ ભેટ છે. તેમાં વૃક્ષ સૌથી મહાન બેટ છે. વૃક્ષ અગર જીવનની કલ્પના કરવી વૃક્ષ. બન જીવનની કલ્પના પણ અવશ્ય. અશક્ય છે એટલે કાવત છે ને વૃક્ષ. વૃક્ષ છે, તો જીવન છે.
હા સાચુ ક્યો તમને કે વૃગગ. આ એકાવત છે કે જે વૃક્ષ વાવે ને. તે ભવિષ્ય વાવે છે, બચાવે છે. આ બાકી માત્ર શબ્દો નથી પણ આપણા જીવનનું. સત્ય છે કે વૃક્ષ વગર પ્રાક. પૃથ્વીની કલ્પના કરવી અશક્ય છે. કે વૃક્ષો તમને શુદ્ધ હવા આપે છે. તે ઓક્સિજન આપે છે અને. કાર્બન ડાયોક્સાઇડ શોચી ને પર્યાવરણ ને સંતુલિત રાખે છે. આપણે જે શ્વાસ લીએ ને એ સ્ શ્વાસ એમાં વૃક્ષોને અમૂલ્ય ભાગ છે.
સાચી વાત સાચી આ વાત અને વૃક્ષ આપને શુદ્ધ ઓક્સિજન. આપે છે જેના વગર કોઈ પણ જીવ જીવતું જીવ શકી શકતો નથી વૃક્ષ વાતાવરણને શુદ્ધ બનાવે છે, પ્રદુષ ન ઓછા કરે છે અને વૃશ લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
રક્ષ ફગત હવા ન નથી
સંસાધન મેં પણ આપે છે. પીને પક્ષીઓને ઘર મળે છે. ગાડીઓ ને આ આરસી મળે છે અને માનસ ને જીવન માટે જરૂરી બુદ્ધિ બધી વસ્તુઓ મળે છે.
હા ઓ તો હોય છે ને વૃક્ષ ફક્ત ઓક્સિજન જ નથી આપ તા તે આપણે પગલ ફૂલ, ઔષધી, બાળકો છાયા અને અનેક ઉપયોગી વસ્તુ પણ આપે છે. પક્ષીઓની માટે પ્રાણીઓ આશરે અને માનવને જીવન માટે જરૂરી સંસાધન વૃક્ષ શું ચીઝ મળે છે?
હા સાચું કું તમને તો વરસાદ લાવવામાં પણ વૃક્ષોને મહત્વપૂર્ણ ભાગ છે. ત્યા વાત
વૃક્ષો કાપતા રહીશું ને તો પાણીની અછ ગરમીની હા ચલતા
સાચી વાત આ તો હ છે, ને આજ વ વધતા પ્રદુ ષણ ગ્લોબલ વોર્મિંગ અને જંગલ જંગલ નો નાશ માનવ જાતિ માટે મોટી ચિંતા નો વિષય છે, જો આપણે વૃક્ષો ન થી બચાઈએ ને તો આવતી પેઢી ની શુદ્ધ હવા અને શુદ્ધ પર્યાવરણ વધસે ન
સાચો કયો તમને આજે વિકાસમાં અ વિકાસ આપ આ આ તો કારણને ગ્લોબલ વોર્મિંગ હવામાન
પ્રાકૃતિક આપતિઓ વધી રહી સમસ્યા નો સરલ ઉપાય છે કે વધુમાં વૃક્ષા રોપણી કરો કે પર્યાવરણ વૃક્ષારોપણ હરિયાળલી
સાચી વાત એટલે આપની ખરજ છે, કે દર વર્ષે ઓછામાં ઓછો એક વર્ષ જરૂર વાવી અને તેનું તેનું જતન કરીએ વક્ત વૃક્ષ અ વાવીએ વાવાથી કામ નહીં ચલે પણ તે મોટું થાય તે સુધી તેની સંભળ પણ રાખવી જરૂર
એક છોડ રોપવું નથી પણ આ
જો દર વર્ષ એક એક એક વર્ષ સાફ બા આવે ની અને એની તો આપનું હરિયાલી બની શકે
સાચી વાત
આપણે આપણે આજે આજે એવો સંકલ્પ કરવાનો કે જન્મ દિવસ, લગ્ન દિવસ અથવા કોઈ બી પણ શુભ પ્રસંગ પર એક વ્રત કરશું
હા તભી તો આ પ્રકૃતિ માનવ કેને કે પ્રકૃતિ એ માન માનવને અનેક અમૂલ્ય ભેટ આપી છે તેમાં વૃક્ષ સૌથી મહાન ભેટ છે. વૃક્ષ અગર જીવનની કલ્પના કરવી પણ વૃક્ષ વગર જીવન જીવનની કલ્પના કરની પણ અશક્ય છે એટલે જે કાવત છે વૃક્ષ જે તે જીવન છે.
સાચું કયું મેં તો આટલું જ કહું કે વૃક્ષ બચાવો ને પ્રકૃતિ બચાવો પ્રકૃતિ બચાવો ની તો જીવન બચાવો ને આજે એક વર્ષ વાવો ની તો કાલે સુંદર વાવો
હા સાચી વાત એટલે આ હા
વૃક્ષોને તમારા કવામાં આવ્યા છે કે પીપલ પણ પૂજા કરવામાં આવે છે ને કે તે ફક્ત ધર્મ સાથે જ નથી જોડાણ ને પણ માનવી માટે પણ અત્યંત ઉપયોગી છે.
સાચી વાત એટલે આપનો ફરજ છે કે દર વર્ષે ઓછામાં ઓછ તો એક વર્ષ લગાવો જોઈએ અને તે અને તેનું જતન કરીએ ફક્ત વૃક્ષ વાવાની કામ નહી ચલે પણ છું થાય ને ત્યાં સુધી તેની સંભાળ પણ રાખવી જરૂરી છે.
સારું તમને એક પરિપક્ત વુક્ષ તો હજારો રૂપિયાની સંપત્તિ કરતા પણ વધારે મૂલ્યવાન હોય છે. તે વૃક્ષો સુધી નિઃશુલ્ક ઓક્સિજન આપે છે. ગરમી ઓછી કરે છે, ધૂલ ને પ્રદૂષણને રોકે છે. છે. જો આ બધી સેવાનું મૂલ્ય ગણવામાં આવે નહી તો એક વૃક્ષ કરોડો રૂપિયા બરાબર નું યોગદાન આપે છે, આજે
સાચી વાત.
કે આજે તો શહેરોમાં ક્રાકીત ના જંગલ વધી રહ્યા છે, અને સાચા જંગલ ઘટી રહ્યા છે. પરિણામ મેં ઉષ્ણતા વધી રહી રીતે અને પક્ષી અને પ્રાણી
સાચી વાત એમ મિત્રો અ સારો ગામો સર અને ધરતી આસપાસ વધારે વૃક્ષ વાવશો તો પર્યાવરણ સુંદર બનશે અને આપણું ભવિષ્ય સુરક્ષિત બનીશ
સાચું.
કેમ કે એક વૃક્ષ એક વૃક્ષ સો પુત્ર સમાન જે એક વૃક્ષ વાવે છે, તે વક્ત પોતાના માટે નહીં પણ આવતી પેઢી માટે જીવન વાવે છે. તો આજ સંકલ્પ સંકલ્પ કરીએ કે વૃક્ષ વાવીશ વૃક્ષ બચાવીશ અને હરિયાલી હરિયાલો ગુજરાત ભારત હરિયાલો ભારત બનાવીશ
સાચી વાત કેયો તમને
હ- -
ધરતી મા શણગાર કરો ને ઓ- -